એ છે.
હલો.
હલો, અવાજ આવે છે?
હા, અવાજ આવે છે, એ.
અવાજ આવે છે.
શું કરે? હા, અવાજ આવે છે. તારો આવે છે અવાજ મને. મન તો આવે છે. તો આવે છે.
હા, આવે છે.
પણ હવે શું કરતો હતો?
બસ, કઈ નહીં. આ, સુવાની તૈયારી કરી રહ્યો હતો.
હમણા ક્યાં સુવાઈ જઈએ?
તો ન ટાઈમે, એ ને? આપડે. ગુજરાતીઓના જ, બપોરે સુવા જોઈએ.
એ વાત આ છે. ઓલો બીજ શું કયા ત તકો
કઈ નહીં યાર, આપડે ઘણા દિવસથી ફરવા નથી ગયા ક્યાં તો. હવે ક્યાં જવું છે? જવું જોઈએ? આપડે શું કેવું?
હા, આપડે ઘણા દિવસથી ક્યા ફરવા નથી ગયા. તો હવે ક્યાં જવું જોઈએ?
હા, આપડે ઘણા દિવસથી ક્યા ફરવા નથી ગયા, તો હવે ક્યાં જવું જોઈએ?
સારું. સાચી વાત, ફરવા જઈએ તો મને મન પણ ફ્રેશ થઈ જાય અને નવી જગ્યાઓ પણ જોવા મળે.
હા, એ વાત સાચી. તારી તને કઈ જગ્યાએ ફરવું વધારે ગમે- પહાડ કે દરિયો જંગલ કે અધર પ્લેસ?
અને તો કુદરતી જગ્યાઓ બહુ ગમે-જંગલ અને પહાડ બંને.
મને પણ શહેરના ઘોઘાટ થી દૂર શાંતિ મળે-એ જ મજા છે અને કુદરત. તે સૌંદર્યાને જે
ગુજરાતમાં તો ઘણી સારી જગ્યા ગયા છે ઓલો ફોરેસ્ટ, સાપુતારા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, કચ્છ. વગેરે ઘણી જગ્યાઓ છે.
ક તો હું હજી સુધી ગયો નથી. સફેદ રાણ જોવાની બહુ ઈચ્છા છે મારી તો.
રણોત્સવ ના સમયે જઈએ તો વધુ મજા આવે. સાંજ ન નજારો આનો અદ્ભુત હોય છે.
હા, અને ફોટોગ્રાફીનો પણ શોખ છે મને.
આવાજમાં તો ખોટા તો યાદો બની જાય છે
હા એ તો છે ફોટાઓ તો આપડી યાદ બની જાય જેથી આપણેે યાદ કરીે કે આપણે અહીંયા ફરવા ગયા ત ત્યાં ફરવા ગયા હતા પણ ફરવા જતા પહેલા પ્લાનિંગ કરવું પણ જરૂરી છે ને
પ્લાનિંગ તો કરવું જરૂરી છે કેટલો ખર્ચ થાય શું ટાઈમે નીકળીએ વરસાદ પાણી કેવું હોય એનું બધું ચેક કરવું પડે પહેલાથી
હા બધું નક્કી કરવું પડે પહેલેથી અને જો મિત્રો સાથે જઈએ તો ખર્ચ પણ વેચાય જાય એનો પણ વાંધો ના આવે
મિત્રો સાથે ફરવાની પ્લાન પણ અલગ જ હોય છે કેમ મસ્ત ગીતો અને બધું નાસ્તો કરતા કરતા જઈએ બધી બધી મજાઓ અલગ છે ખાતા પીતા
હા ક્યારેક તો મુસાફરી જ ગંતવ્ય કરતા વધુ યાદગાર બની જાય શક
મારે સૌથી યાદગર અ આઈ છે
હ ગિરની પહેલી વાર સ જોવા ગયો હતો જોયો હતો ત્યાં એ અનુભવ ભૂલી શકાતો નથી શું મજા આવી હતી અમને એ વખતે હું ગયો હતો ને આ વરસાદનોો ટાઈમ હતો શ સિઝા હતી એટલે બૌજ મજા આવી હતી
અમે તો હજી નથી ગયા પણ હજી હવે અરવા જવાનું પ્લાન બનાવી તો જવા
હા એક વાર જરૂર જ છે કુદરત થી નજીક હોવાનો અલગ જ આનંદ હોય છે
હવે તું એટલું ક છે એટલે જવાની ઈચ્છા તો થાય છે
તો ચાલ આ મહિને જ આપણેે એક ટ્રીપ પ્લાન બનાવીએ
હા હવે આપડે પ્લાન બનાવી દઈએ આવતા અઠવાડિયામાં જવાનું સેટિંગ થાય તો આવતા સન્ડે સેટરડે સન્ડે ફરતા આવીએ બાજુ
હા સેટરડે સન્ડેમાં બે દિવસમાં તો આપણેે ઓમ આપણને જવું જોઈએ જો ફરવાય તો પછી આપડણે થોડાક વધા દિવસો લઈને જવાય તો વધારે આપણને મજા આવે અને આપણે બધું શાંતિથી ફરી પણ શકીએ સમજે તોું
હમ આજે સાંજે તું ફ્રી હોય તો બેસીને પ્લાન બનાવશુ આા સમે આપડ બે ફ્રી હોઈએ તો જઈ શકીએ ત્યાં ફરવા
હ સાચું ક પ્રવાસ માત્ર મજા નથી એ નવા અનુભવોની યાદ બનાવાનો રસ્તો પણ છે તેથી આપણે હું સાંજે ફ્રી છું કે નહીં એ તો તને સાંજે ફોન કરીને કહીશ તો પછી આપણે પ્લાન બનાવીશું
હા હવે તો એ નક્કી જ છે ટ્રીપ પણ આપડે પેલા જોવું પડશે કે શું બજેટ થશે કેટલો ખર્ચ થાય એ આ બધામાં પાક પાડીને જશુ તો એ ખર્ચો ઓછો થઈ જશે બીજું શું
હા નહી તો ફરવા જઈએ અને પાછા આવીને જોઈએ તો ખિસ્સા ખાલી થઈ જાય
સાચી વાત હ જાદુ બનાવા માટે થોડો ખર્ચ તો કરવો જ પડે ખર્ તોું ઘરે ઘરીએે પણ પછી પાછાધ થી સુું ખી થઈએ
હા પૈસા ફરી કમાઈ લઈશુ પણ સમય પાછો નથી આવતો એટલે આપણે જો ફરવાનું નક્કી કરીએ તો પછી આપણને ખર્ચ નો થોડો પડતો મૂકવો પડે અને આપડે તો જ ફરી શકીએ નહી તો આપડણે ફરી જ ના શકીએ જોખાડ ચરની ચિંતામાં રહીએ તો
હા એ તો એકદમ સાચું કહ્યું આપણે ઘણા સમયથી ફક્ત કામ અને જવાબદારીઓમાં વસ્ત છીએ
હા ક્યારેક લાગે છે કે બા પણ કેટલું સરસ હતું કોઈ ચિંતા નહી બસ રમવું ફરવું અને ગૂવું એના સિવાય કઈ જ નહી
હા એક વાર હવે આપણેે એ બધી ખુશીથી પ્લાનિંગ કરવી જોઈએ
હા તો હવે આપણે એક એવી વસ્તુ છે કે મનને હળવું કરી દે છે પ્રવાસ સમજો
હા અને નવા લોકો મળે જગ્યાઓ નવી મળે ત્યા વાતો શીખવા મળે નવી નવી
તને એકલા ફરવું ફરું ગમે છે કે ગ્રુપમાં
ના મને તો મિત્રો સાથે વધુ ગમે હસ્તી પણ થાય અને યાદો પણ બને.
હા એકલા ફરવામાં શાંતિ મળે પણ મિત્રો સાથે મળવામાં હાસ્ય અને આનંદ મળે.
સાચું મેસ તમે ચા પીતા પીતા થતી વાતો પણ એટલી યાદગાર હોય છે.
હા અને ક્યારેક તો કોઈ ઢાબા પર રોકાઈને જમવાની પણ મજા કઈક અલગ જ હોય છે.
વાહ હવે તો શરૂ થાય પહેલા જ મજા આવવા લાગી.
તો પછી કાલથી તૈયારી શરૂ કરીએ આપડે શું કેવું.
હા ને બધા મિત્રો ને પણ કહી દઈએ.
બરાબર આ વખતે એવો પ્રવાસ કરવો કે વર્ષો સુધી આપણને યાદ રહે.
હા અને બે જી વાર પણ જવાની મજા આવી જાય આજ એજ નકશ છે સારી જગ્યા સારા મિત્રો અને અદભુત યાદો.
હા તો ચાલ હવે ઘરે જઈએ નહી તો પ્રવાસ ની વાતો કરતા કરતા રાત પડી જશે શું કેવું.
એ પણ સાચું છે પણ આજે બઉ દિવસથી પછી દીલથી વાતો થઈ.
હા આવી વાતો અને આવી મિત્રતા જ જીવનની સાચી કમાણે છે.
હ એકદમ સાચું કઉ પૈસા કામ અન બધી વસ્તુ પોતાની જગ્યા છે પણ સારા મિત્રો સાથે વિતાવેલો સમય અલગ જ હોય છે.
હા વર્ષો પછી પણ આપણે પ્રવાસના કિસ્સા યાદ કરીએ ને તો રસતા જોઈએ છીએ કારણ કે પ્રવાસ ની યાદો આપણને એટલું બધું યાદ રખાવી દે છે અને એટલી બધી આપડે આનંદમાં એ વિતાવ્યા હોય છે કે જેથી આપડે તેને ભૂલી શકા નથી અને આપણને વર્ષો સુધી યાદ રહે છે.
હા. એ તો વાત સાચી જ અડધો પલા ખોટા રસ્તે ફરવા રહ્યા હતા ની બધી દિવસોની એવી રીધે બોલા
હા અને પછી એક કાકાએ રસ્તો બતાવ્યો તો આપણને ખબર છે ને તને.
હા. નઈ તો હજુ પણ કદાચ જ દસ્તા પર પડતા હોત.
આ આવી નાની નાની ભૂલો પણ પછી મીઠી યાદ બની જાય છે શું કેવ
હા એ તો પ્રવાસ ની મજા છે બધું પ્લાન પ્રમાણે થાય તો પણ સારું અને કંઈક અલગ થાય તો વધારે સારું.
તું સાચું કહે છે ક્યારેક અણધારી ઘટનાઓ જ સૌથી યાદગાર બની જાય છે જેમ કે આ હતી.
હા. અને આમ વખતે તો હું વધારે ફોટા પાડવાના છું.
ફોટા તો પાડયે પણ આખો સમય મોબાઈલમાં જ ના ખોવાઈ જતો.
ના એ વાત ત સાચી જ છે તારી પણ ઘણી વખત લોકો ફોટા પાડવામાં એટલા વ્યસ્ત થઈ જાય છે કે ક્ષણ જીવવાનું ભૂલી જાય છે.
મને તો સૂર્યોદય અને સૂર્યાસ્ત જવાનો જોવાનો બઉ શોખ છે.
મને પણ ખાસ કરીને કોઈ શાંતિ જગ્યાએ બેસીને સૂર્યાસ્ત જોવાની મજા જ કઈ અલગ હોય છે.
સમયે મનમાં કેટલી શાંતિ અનુભવાતી હોય છે આપણને
હ અને ઘણી વખત જીવન વિશે નવી રીતે વિચારવાની તક મળે છે.
હા એટલે જને પ્રવાસ ફક્ત ફરવા માટે નથી પણ પોતાને સમજવા માટે પણ હોય છે.
હા. સારું ચલો હવે પ્લાન બનાવશું અને ફરવામાં આપડે સાંજે ફોન કરીએ ચલ.
હા સારું ચો ક્કસ આપડે પ્લાન બનાવીને જઈએ ફરવા. મારી અબ્બાઈ.
હમ